હલો, વે પપ્પા શું કરો હો?
હા ચાલ.
એમ સુખ શાંતિ એમ કેવું ચાલે?
વા એ દધ રાગુ રાગુ હવે. હમ તબિયત તો હાલ તો હારી છે હવે કાલી જે થાય ખરી.
બરાબર હમણાં થી આયા નતા એટલે યાદ કર્યા.
પણ હવે અમારે પ્લાન છે યાત્રા એ જવાનું.
એવું છે એમ?
તો હાત જણા થયા હ છે ને એક બે ખૂટે છે.
બરાબર.
એક ગાડી કરી છે, તવે જવાનો વિચાર છે.
સી બાત જાઉં હૈ?
જઉું છે ઠીઠ પેલા તો અંબાજી જવું છે
અંબાજી એમ તો સરસ કેવાય અંબાજી માં તો જોરદાર
અહિયાયા હોના નું મંદિર છે જોઈ આવા પ તે એયા થઈ હડ ત લોડી ગ્બર સડીશા
બરાબર
જો હેડીન સડીક જ બરોબર ને પેલા ઉડન ખટોલા છે અમે બેસીને જ છે
ચાલ એમાં કોઈ ત્રણસો રૂપિયા હોય કોઈ વધારે વધારે નહિ
જે હોય ય શડી કે સડીકા તો સડીસા ના કે પછી
ત્રઇસો રૂપિયામાં બે સાઈડ નું હોય હે અને અ બસો રૂપિયામાં હા હા દોઢોથી બસો રૂપિયા
બરોબર પાછ થી વળતા થાય છે તે વળી આવી શક ભાઈ ડેર જ હોય છે
ઈવડી જું આયા.
એ અંબાજી પાસે પેલી બાજુ હમને આઈયા જોઈ અને અહિયાં પાછી ચો બેસીને ખાયું હોય તો અહીંયા ખાય છે નહી ખાય હોય તો હોટલમાં એને ખાય છે.
બરાબર.
ખાઈને પાસે વળે અયાથી ઈકો લઈ હેડ છે તે જવું છે માઉન્ટ આબુ.
ઓહો મોન્ટાબું એમ
હમ
યા તો આમ મજા આવે
મોન્ટ આબુ મજા આઈ જાય એવું છે
હા લીલી વાડીનેમ વરસાદ અમુક વાર તો હોયનેમ વાતાવરણ ઝરમર ઝરમર હોય સારું હોય
બ્રહ્માકુમારીનું છે બધું જોવા જ
હા બ્રહ્માકુમારી નું છે પણ અંયા થોડા દારૂડીથી ધન રાખવાનું હો હા દારૂડિયા વધારેમાં
પછ અહિયાંયા આધાર સાડીી એટલે પેલા દત્તાત્રય ભગવાન ના પગલા હશે અહિયાયા એ ભીજમાં કોક નખ નખ તળાવ કેવું કોક તળાવ કે
હવે નખી તળાવ છે એક રાજા એ નખથી ખોતર્યું હતું
હા હા તો એ તળાવ જોઈએ
હરે રાજા જેવ છે તર મહાન
પછી વળી એક રાત અં ર્યા હા બધું જોઈ છે
આ હા
પછી અહિયાયા થી વળી આગળ ને આકળી જવાનું પ્લાન છે તે જવું છે સુંડા માતા
સુંડા મા જવું હમ
હ
અહંયા આમ તો પગથીએ મસ્ત
અહિયાં એવું અધેર ચડવાનું છે અને અહિયાં ચરણું વતું છે
હ ઝરણું સારું હ અને પેલો રેત નો ઢગામ તો બઉુ મજા આવે
હા અહિયાં જોવાની રમવાની બધી રીતે મજા આવે એ્યું છે
રેતનો ઢગમ તો તમે આનંદ લેતા થાકો એવો હૈ
અને પેલો છે અહિયાં રાત ર એવું ધર્મશાળા છે તને ધરમશા શાળામાં પડ્યા ર ખાવા પીને એક રાત રહી
ચાલે હવે રેતના ઢગાઉ ઉપર તો છોકરાને લઈને જો ને તો આમ રે તો આમ ત પગલું ભર અડધા પાસા આવતાાર એવી રેતનો ઢગો મજા આવે છોકરા તો એમાં બહુ મજા આવે
છોકરાને અયા મજા આવી જાય છોકને દોડી દોડીનેોડીને દોડી દોડીને પાસા આવે એમ કરે જાય હા
બ બીજે તો જ આવું હો
એં શિમડાા માતા જ મે બસ વળ વળતા થા તે જોકે આપમને કોઈ આજુબાજુ બીજું કોઈ દેવસ્થાન આવતું હોય તો જોતા જોતા આવશે
સુમધાજી એઈ બાજુ તો અમારું બટું રામદેવરાય અહીંયા આવ્યું છું આવ્યું ત
એ રામ દેવરા આમ તો આગળ અમ અહિયા થઈને જવરા બધું હા એ તોમ તો રસ્તામાં એટલે મ ના આગળ એમ તો અહિયાયા થી તો ઘણું સેટું છે, અહિયાયા થી બસો અઢીસો કિલોમીટર રહી છે.
હા હા હા.
પણ મ્ય જબરા ખરું ને કે જવા તો સાલે રામાપીર ના દર્શન કરીયામા
એના પોખીયા જોવ ને તો તૈણ- તૈણ મોણ એક પોખી બને વડદ પોખીય
તો એ આપ પેલી ચીક ચકી કેવું કક કે આને ચક્કી પવન ચક્કી.
હા એટલે ઈ પંખા હ ને એ પણ ડાયરેક્ટ નેચે એમ.
એ તો ભને એના લાઈટ ઉત્પન્ન થાય ને જમપેલી
એટલે ઈ પવનચક્કી અલગ પાષી આ તો પેલા એના જે એના અંદર જો ને સભા મંડપમાં એટલે કે હોલમાં રામદેવરા અહીંયા મોટા-મોટા પંખા બોધ્યા. પવન ચક્કી જેવડા હોય.
એ તો આપડી ગયાર ના એટલે. જ્યાં નહિ એટલે ખ્યાલ નહી હવે જો તારે જો તારે ખબીર પડે.
હા એઈ જોવાઈ જેવું હેત. આમ તો રેલવેમ જોતો હોય ચાલે રેલવેમાં બસ માં જોતો
તો એ ચ તો રેલવે જાય જ છે ને તેયાથી. હા રેલવે. મ ને આમ કે પેસલ ઈકો ગાડી હોય ને તો એમ જે ફરવું અહીયા ફરતા ફાવે ને એમ
ઇ વાત હાચી.
રામદેવ જઈ રાજા રામદેવ ના દર્શન કરી અને ત્યાંથી નીકળવાનું તે દાવાનું પોકરાણ. તો હા પોકરણમાં કિલ્લો કે જોવા જેવો હશે. હા તે કિલો બીજો જોઈ અને ત્યાથી આગળ હેડીએ ઊમડું કાશ્મીર કેવાય છે. હા ઊંડું કાશ્મીરમાં રામાપીર એ રોમાપીર નો જન્મ તયા થયેલો હે.
બરાબર.
એની જન્મ ભૂમિ કવા ઊંડુ કાશ્મીર.
એ એવું છે એમ.
હા.
હા-હા અને પેલું કો કેહેવાય કે રામદેવ ને પેલો એક હતો ને લ શું કે લૂટારો નહી પણ પેલો પહેરવો નાના પહેરવો કોક
હ પ્યાર હોય તો હય એ બાળીનાથ ગુરુ હતા અહિયાયાના રામાપીર ના. હોવે.
બાલીનાથ કે વાળનાથ?
બાલીનાથ બાલી બાવા બાલીનાથ.
હા- હા બાલીનાથ.
હ પછી જે ભેરવો હતો ભેરવો એકલા બાલીનાથ ને ગોઠ તો બીજા કોઈને ગો
બરાબર.
અને એ બાજુ ઘેરવો થઈ ગયો હતો એટલે રાક્ષસ ગણો.
હા રાક્ષસ-રાક્ષસ.
મે મોણા હ ઉપાડીને ખાઈ જાયને મારી નાખેને પટાઈ દે એવ બધું કરી દા તો. એટલે એક જરો રમબીર- આડાવાડા ફરતા -ફરતા -ફરતા તયો આગળ આયા.
હમ.
આવે આ. બાળ ના કીધું કે ત તો રોમ પીરે ને એના બાળક નો જ અવતાર હતો પાછા
બરાબર.
બાળીનાથે કીધું કે બેટા તું હોયચ બાસને વતાને હમણાં રાક્ષસ આવશે તો મારી નાખશે
હમ.
તો કે મને હવે તમે કોઈક હાથ આડો ત કે હું તો ચયો જઉં
હમ.
આવતા આવતો રે ને આટલામ તો કોઈ મોણા નહી નરવો વગડો પડ્યો છે.
હમ
પછી રોમ પીને પેલા બાળી નાથે કીધું રોમ પીને કે તમે હવે ભમરી થઈ અને મારા અંબુડામ પે એ તો
હ કનકી એવું
બા રોમા પીલ નને
રોમા આપી ને એવું કીધું
હમ તેરોમાં પેર ભમરી થઈ નહી અંબુડામ પહી જયા બાળીનાથ ના અંબુડો રાખતા મા.
હા હા બરાબર.
એમાં જયા પછી પેલો રાક્ષસ આવયો પાડી ના. એ કે ગુરુદેવ ગમે એમ કરો પણ કે મને વખ કે મોણા ની ગંજ આવે છે કે.
હમ બરાબર.
કે ભાઈ ઘરજ આવતી હોય કે ના આવતી તું તો જોઈ લે લે ત આટલામ ચોય દેખાય તું મારીને ખાઈ જ હું ત ચ ના પાડું.
બરાબર.
તો બોલો હું તમને ખાઈ જાય છ આ ગુરુ પણ નહી રે
હમ
પણ કેમમ કશું છેજ નહી બાળીનાથ ખોટું બોલતા હતા પણ પાછી રોમા પીર થઈ રહ્યા. રાણુને.
હમ
રમપીર ભમરીથી પાછા પ્રકટ થઈને બહાર આવયા
બરાબર.
પાછી બે બા થંબા થા ત્યા કેમ કે ભેરવાન મારવા હારું તે આવ્યા જ હતા.
હા ત હતા બરાબર
પછી સીધા બે બાથ બાધા થયા પછી તો રમે પીરે લીધો લીધો હાથમાં. પછી બલાક ઠઠાય એક કે ફર.
તો કોઈ ગોધડી હતી પેલ ગોધડા નતા પહેહી ગયા કોઈ
એ એ બધું ગોધડી માં કે બધું આતો અત્યારે વસ્તી આડાવાળી વાતો ઘણી એ ખરે ગો કે કોમ આમ બોડા અ કે ગોદડી વઠા હ હતાડ્યા ને એમ બધું કે એટલે વસ્તી ને જે યોગ્ય લાગે એ પછી એને માર્યો હ વાર્ પણ માર્યો માર તો પછી બોલ્યો કે ભગવાન કે હવે તમે મને કોઈ મારી કેમ નતું પણ ત ભગવાન છેો તમે મને માર્યો છે તમે મને ખાવા માટે તો કોઈક તમારે બાર મહિને ભોગ તો કોઈક આાલવો જ પડશે
બરાબર
પછી રોમે પીરે કીધું કેધું આ મારી સમાધિ છે ઈં તારા દર્શન કરવા જે વસ્તી આવે. ઓ એક લાખ વસ્તી ગળી થાય એટલે ઘડી તારે કોઈ કરવું નહી ને એક લાખેર. મોણા થાય.
હમ્મ.
એક લાખ ને એક તો એમાંથી તને યોગ્ય લાગે માણસ તારે ખાઈ જવાનું. હા એટલે એટલે રોમાપિરે. દુ એને કે સારું અહીયા રોમોપીર લાખ જળ થવાય નહી દેતા કે કોઈને ભોગ હાલતાય નહીં કોણ. અને હાલ ગમે વસ્તી શો ગમે એટલો મેળો ભરાય. પણ જેવો મેળો ભરાય ને એટલે જેવા દર્શન થાય ને ને એટલે અયા સમાધિ પાય હેડી જવાની જીવ થઈ જ જાય
ગમે ઇ ગમે એટલું ગમે એટલ મોણ જ ગય હો ને કે હેડો રોમાપિરના દર્શન થઈ ને, હે ચાલો હવેય થી નીકળી જા પછી એ
સમાધિ જોડે જ ને એટલામ જ
સમાથી જોડે મોટું તળાવ છે, પચી ફૂટ ઊંડું છે.
ઓહો
ભરેલું છે.
એવું છે એમ
ભાઈ મોટું તળાવ છેમ, તળાવ ખુબ ઊંડું છે કે પચી ફૂટ ઊંડું છે આપણને ખબીર ના કેટલો
પસે અહંયા રોમાપીર ની સમાધિ જોડે, ડાલીબાઈની સમાધિ છે.
હા ડાળી ભઈ ખરા
મોટું કંગન છે એ કંગન માં થઈને તમારે હુંરું નીકળવાનું ગડી
એવું એમ એમ તો જેવડા હતા ડાળી ભી
એ ડાયલી ભાઈ તો આપડે મોણા ઘ મોણ નિકડવાનું એમ કોઈ જાડુ મોણ હોય ને તો જટને નિકડી ના હકે
નઈ એમ
ના ના ચેટલી વસ્તી જાય નીકળ નીકળી જ જાડા ને જાડા હોય તોય
પેલા હાથી ન પેલા ખબર હાથીમાં જક હતું એવું આ
હ એટલે આ તો હાલ એવું જ હોય તો હાલ સાક્ષાત પડ્યું છે. અને ગમે જાડુ હો તો નીકળી જાય એમ એટલે ભગવાન નો હાસ છે પાછું રોમાપીર નો કેટલી વસ્તી ભેળી થાય પણ અહિયાં નીકળી જ જાય કોઈ ઊંડું કાશમીર જાય ને કોઈ હ પોખરણ જાય કોઈ હ આડાવાળા આડાવાળા. જોધપુર જાય બધે જોવાનું સ્થળ ખરાખને.
હા હા હા.
એટલે વસ્તી આડા વડે ગમે અહીયા જઈ શકે.
તમે તો પેલા રાજસ્થાન તો જિલ્લા છે મહારાણા પ્રતાપ ના અહિયાં? એ ચિત્તોડગઢ કેવાય મને લાગે.
ઓચી તોડ ઘટે જું છે પણ મારું બટું મને પેલી ગાડી હતી નહી સુના ક કવા ની બપડા લઈ. પદાવા નથી હશે પણ મને ગાડી ન હમણાં ઈકો બીકો હોયને તો સાલે એમ.
હમ્મ વાત સાચી.
નાકી જાઓ છે.
વધો નહી હડો આપણો ટાઈમ લગભગ બાર વાગ બાર મિનિટ નો લ પૂરો થઇ જવા આયો બરાબર અને બુન શું વાતો કરો તમે
બૂલને આરિ બધું કીધું હતું તો